તો
કેમ છો મજામાં
હો મજામાં કેવો ને આતો એક કેટલુ એમ ત્રાસ થઇ ગયો છે ને ક્યા આની એક મારે એક મર્ચન્ટને પેમેન્ટ કરવાનું છે પણ મારી એ ખબર ની સાઈટ જ બરાબર ચાલતી નથી એરર એરર એવું જ આયા કરે છે ફેમસ શું કરું એક આ ઓનલાઈન પેમેન્ટ જ્યારથી આમ એના ઘણા આપણને ફાયદા છે. પણ કોકવાર આવી રીતે જયારે નેટ ના આવતું હોય ને ત્યારે બહુ મુશ કેલી થઈ જાય છે પેમેન્ટ માટે થઈને. તમારે આવે છે એવો ઈશ્યુ?
મારી ઓનલાઈન પેમેન્ટમાં જો હું કહું ને ઓનલાઈન પેમેન્ટ આમ તો બહુ સારું છે, આશીર્વાદ રૂપ છે. નહીં તો-તો આમ કહે ને કે આપડે તો લાંબી-લાંબી લાઈન માં ઉભું રહેેવું પડતું તું પણ પછી બે એક દિવસે આપણું છેક પાસ થાય એવું બધું થત તું, આ તો ફટાક કરી ને આપણું બધું કામ તો થઈ જાય.
અરે હું તો લાઈટ બિલ, ફોન બિલ, ગેસ બિલ બધું ઓનલાઈન જ કરી દઉં છું. હવે એટલી-એટલી દૂર કોણ જાય? પછી લાઈનોમાં કોણ ઉભું રહે? પ્લસ છુ ટા પૈસા ની મગજ મારી હું તો એ બધું ઓનલાઈન જ કર નાખું છું, ગેસ ફોન, લાઈટ બીલ. ને એટલું ઘણું આપણને ઘણું આપડું ટાઈમ સેવિંગ એમાં બહુ થઈ જાય.
થઈ જાય. હમ્મ-હમ્મ. પણ આ એમાં ફ્રોડ બી બહુ થાય હો. થી બી બહુ બચવું પડે છે આપણે.
અરે સાચે. પેપરમાં રોજ એક ન્યૂઝ તો સાયબર ક્રાઈમ નું હોય જ છે. મને તો કોકવાર ગૂગલ પે યુઝ કર તા એટલે તો બીક લાગે કે કંઈ આડી અવડી લિંક પર ક્લિક કરી દીધું તો કાંઈ આખું ખાતું આપણું ના ડીલીટ થઈ જાય. કે-કે રોજ પેપરમાં એક ન્યૂઝ તો સાઈબ સાઈબર ક્રાઈમ ના આવે જ છે.
આવે જ આવે જ. કારણ કે હવે લોકો હવે પહેલા બેંક ક્રપ્ટ થતું તું હવે સ સાયબર ક્રાઈમ થાય છો. હા. જો સુવિધા જ છે, અને આમ પણ છે ને સિક્કા ની બે બાજુ તો હોય જ ઓલવેઈઝ. જે આપ પોઝિટિવ છે ત્યાં નેગેટિવ રહેવાનું જ છે, એવી રીતે. તો જોવા જઈએ ને તો ઓનલાઈન પેમેન્ટ નો જો ફાયદો પણ એટલો સરસ થઈ ગયો છે ઓનલાઈન માર્કેટ એટલું બધું વધી ગયું છે કે કાંઈ પણ તમે ઓર્ડર કરી શકો દુનિયાના કોઈ પણ ખુણાથી.
સાચી વાત છે.
તાં કોઈ પણ ખુણા થી તમે કોઈ પણ કરન્સી માં પણ તમે પે કરી શકો છો, કે કોઈ પણ કરન્સી તમે લઈ પણ શકો છો.
અરે બહુ સાચી. મારી મારો બાબો બેંગ્લોર ભણે છે ને તો હવે આ ગૂગલ પે થઈ ગયુંને તો એટલું સારું છે ને કે જયારે પણ એને કાંઈક બી રૂપિઝ જોઈતા હોય ને તો આપણે પટ દઈને એક મિનિટમાં એને સેન્ડ કરી શકીએ. પેલા તો શું બહું અઘરું હતું કે રૂપિઝ આપણે પાસ સે રાખવા પડે, ઇમરજન્સી માં લઈ જવા પડે પણ હવે તો એટલું ઈઝી થઈ ગયું છે ને તો બાળકો માટેય ઘણું સારું છે. પ્લસ છુટા ની એ લોકોને ગૂગલ પે યુઝ કરે પ્લસ હવે તો ઓનલાઈન કેટલા પ્લેટફોર્મ હે એમેઝોન, મિંત્રા છે, પછી ફ્લિપકાર્ટ છે. એટલે ઓનલાઈન પેમેન્ટ થઈ ગયું ને તો આપણા માટે આમ જાણે એક સેકન્ડ ની વાત થઈ ગઈ. કે વિચાર્યું આ વસ્ તુ લેવી છે તો દસ મિનિટમાં તો એ વસ્તુ ઘરે હજર થઈ જાય છે.
કે સાચેન. હજી તો આપણે ચપ્પલ પહેરીન તૈયાર રહીને નીચે ઉતરી ત્યાં તો આપણા દરવાજે ઓલો આવીને ઉભો હોય કે ભાઈ લો તમારો સામાન. એટલું ફાસ્ટ અહ કામ થઈ ગયું છે પણ આની અંદર છે ને એક તો ઘેર મોટો ફાયદો અ જો સૌથી મોટો ફાયદો એ છે કે આપણને ઉભું નથી રતું કોઈ પણ કામ વગર ફટાકથી થઈ જાય છે આપણું કામ તમે જેમ કીધું ને એવી રીતના પણ ઘણી વખત પેલા ખબર આપણી પાસે છુટા ના હોય તો આપડણે આમથી આમ આમથી આમ રાઉન્ડ મારવા પડે મ ભાઈ કે કે ભાઈ સા પણ પાસે છુટા લઈ આવ અહીંથી લઈ આવો રિક્ષામાં ગયા હોય તો હવે તો એવું થઈ ગયું કે ભાઈ અ જીપે હે કર દો હવે તમે અહીં અમારા મુંબઈમાં જુઓ ને તો ભિખારીઓ જે હોય ને તો એ લોકો ક્યુ આર કોડ પહેરીને ફરે છે જીપે કરદો આપડે જાઓ નહી પૈસા તો જીપે તો કર દો મોબાઈલ તો હૈ ને જીપે કર દો હવે તો આપડે કહીએ ને કે ભાઈ નહી હ મેરી પાસે ક્યા વાત કરતી હો એ અમારે પાસે આપકે પાસ જીપે નહી હૈ આ જા મેરે સા એવું બોલે
અરે હા સાચી વાત છે શાખ વાળા થી લઈને ફ્રૂટ વાળા હોય તો તમે તો બી ખરે કેવા અહિયાયા અમારે તો શાક વાળા ને ફ્રૂટ વાળા નાની નાની લારીઓ વાળા લઈને ફરે પણ તમે તો હવે ભીખારી બી એમાં આવી ગયા એમ ને તો ત આપણું ઈન્ડિયા બહુ આગળ જ જતું રયુ લાગે છે એવું મને લાગે છે
છક્કા કહીએ ને આપણેે જે તો એ લોકો બી એવી રીતના લઈને ફરે ક્યુ આર કોડ લઈને ફરે હવે તો અને પેલા તો શું હતું કે અહીિયાંયા આગળ આપણે અ સિગ્નલ આગળ છે ને બધા વેચવા વાળા નાના નાના છોકરાઓ આવતા હોય ઓકે તો એક નાનું છોકરું મને મળ્યું હશે ને તો મને કે કે દીદી એ અ આપકો દિખેંગા મેરે બેંક મે કીતના પૈસા જમા હુઆ હે મે કીધું કેસે પતા ચલે નહી મેરા ક્યુ આર કોડ હૈ ના સબ લોકો કો મે ભેચતા હું તો અ પે સબલોગ પૈસા દેતે હૈ કે મેરે કો ના સ્માર્ટ વોચ ચયે એપલ વાળા
ઓ
હા બોલો એટલે પછી મેં કીધું ભાઈ તેરે અકાઉન્ટ મે નહી જતા હૈ પૈસા તેરે અકાઉંન્ટ અ પછી આમ મે છે ને સ્કેન કરીને જોયું નામ તેરા નામ બતા પછી મે ક કે તો કે નામ પે જાતા હૈ ક નહી જૂઠ બોલતા હૈ વો ઉસને મુજ બોલા મેરે અકાઉન્ટ મે આયગા જા બાત કર તરે અકાઉન્ટ મે ન આતા પૈસા
બિચારા નાના છોકરાને હેરાન કરે આવી રીતે ફ્રોડ તો એટલા વધી ગયા છે, એમ સિનિયર સિટીઝન માટે તો બહ અઘરું થઈ ગયું છે, એ લોકોને તો હવે શું કરે છે કે કઈ બી કોઈ બી પોલીસ કે કઈ બી કોઈ ના ર ભય એ લોકોને વિડીયો કોલ કરીને રૂમમાં જ પેક કરી દેશે ને દ એ ના પૈસા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવે છે, હું રોજ પેપરમાં એક તો એવો કિસ્સો વાંચુ જ કે કોઈ બી સિનિયર સી તુજ, નેવીતી કઈ સાઈબર વાળા એ ર કર્યા, અને એના બધા એક લાખ લઈ લીધા, બે લાખ પઢાઈ લીધા. કંઈક ને, કંઈક. તેવું રોજ આયા જ કરે છે, એટલે એક રીતે આ વાપરવું સારું પણ છે ને, એક રીતે એમ થાય છે કે, પેલા સિનિયર સિટીજનો એનો પૂરો મતલબ એ લોકો ને, શીખવાડવું જોઈએ કે, તમે આ વસ્તુ ના કરો, આ વસ્તુ તમે કોઈ લિંક ને ના આડો, તમે તમારો ઓટીપી કોઈને શેર ના કરે, એટલે એ બધું એ લોકો લોકો માટે અઘરું થઈ જાય છે.
હ, હમ્મ. બરોબર છે, એટલે એ લોકો ને ટ્રેન કરવા પડે, આપણને કે નાના છોકરા અને એ લોકો લોકોને ભ તમારે શું પી નહી દેવાની, એ બધું. એટલે તમે બે મિનિટ વાત કરો ને, હ એક જ મિનિટ.
હા, હા, હા, હા.
બોલો તમે શું કહો છો? તમે વાત કરતા રહો.
ઓકે, આ ઓનલાઈન પેમેન્ટ પેલા છે ને, એટલે આપણે શું હતું કે, કઈ બી પેમેન્ટ કરવું હોય ને, બહુ દિવસો સુધી તો આપણે એનું પ્લાનિંગ કરીએ કે, હા ભાઈ મને આનું બિલ આપ. જવાનું, છે કોઈ કરિયાણા દુકાન હોય, તો એમ થાય કે, મારેનું ઘણું બધું બિલ બાકી. છે, મહિના મહિનાનું તો આપડે લોકો માટે ઉધાર રાખી કે, એક મહિના પછી હું તને આપીશ. એક વાર આપણે સપોઝ કઈક રિક્ષામાં જતા હોય, આપણી પાસે છૂટા ના હોય. તો આપણેે આજુબાજુની દુકાન માં પૂછવા જઈએ કે, ભાઈ મને સોના છુટ્ટા આપીશ મારે રિક્ષવાળાને પેમેન્ટ કરવાનું છે. કે પછી આપણે નાની કેરિયાણા ની દુકાનમાં પૂછવા જઈએ. એટલે એ બધું થયું છે ને, આપડે ભૂલી જઈ હવે, એ બધાને પણ જરૂર બી પડતી ને, હવે તો બે રૂપિયા બી એવન તમને કોઈને ટ્રાન્સફર કરવા હોય ને, તો એક મિનિટ માં તમે કરી દો ને, તમને કોઈ છૂટાની માથા જ બી ના થાય. ઓનલાઈનમાં હું તમને કહું ને, તો ઓનલાઈન ના બીજા તો ઘણા બધા મને એમ લાગે છે. આપણે ઓનલાઈનની બાબતમાં ફરેડ કરતાં, આપણું ક્યુઆર ઓડ ઓનલાઈન પેમેન્ટ ઈન્ડિયામાં સક્સેસફુલ છે, જ્યારે ફોરેનમાં આ સિસ્ટમ હજી ર જ નથી, થઈ એ લોકો ફોરેન વાળા અહીં આવે ને એને બહુ નવાઈ લાગે કે, ઓ તમે આટલી જલ્દી બધું પેમેન્ટ કરી દો છો ક્યુ આર કોડ એટલે ઈન્ડિયા એ, એ વાતમાં તો ઘણી બધી સક્સેસ છે, એમ મને લાગે છે.
હા ના સાચી, અને આ આપને છે ને, હજી તો આપણે મોબાઈલ માં છીએ. નેતૃત્વ હવે તો એવું થયું છે કે તમારે અ જે કાર્ડ આવે, હવે ચાઈના મારા હસબન્ડ ને છે ને ચાઈના જવાનું બહુ થાય તો, આપ આપણું આ જીપેપેટી એમ બધું જે છે, એ ચાઈના થી જુદુ છે. કે, કે ત્યાં આગળ ફટાફટ, ફટાફટ, ફટાફટ થાય, એ લોકો છે ને પોતાનું એક કાર્ડ રાખીશ, બસ કાર્ડ સ્કેન કરું, એટલે એમાં તમારા આના હોય, અ ક્યુઆર જ હોય, આપણું ઈ સ્કેન કરું, એટલે તમારુ પેમેન્ટ થઈ જાય. તમે કોઈ સામે વાળું સ્કેન કરી લે, તમારા ઓનલાઇન પૈસા આવી જાય.
હા એજ આપડે બી ડેબિટ કાર્ડ ને ક્રેડિટ કાર્ડ આપડી ઇન્ડિયા માં હ તો કાર્ડ તો ક્યાંનું સિસ્ટમ અલાઉ થઈ જ ગઈ છે આપ
નઈ નઈ જીપે નહી મોબાઈલ નહી રાખવાનો હવે મોબાઈલ માંથી આપે જે જીપે કરે છે ને એની બદલે ઈ જીપે ના અકાઉન્ટની બદલે ખાલી નાનકડું કાર્ડ એટલે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ ના હોય તમારે એટલે કાઇન્ડ ઓફ ડેબિટ જ કેહેવાય. એનાથી સ્કેન કરો અને તમારું
થઈ જાય હા હા. ને હવે તો આ બધી મોટી મોટી જે મિંત્રા ને તો છે અમુક કાર્ડ ઉપર તમને ડિસ્કાઉન્ટ ભી એ કરે છે કે ભાઈ તમારુ આ કાર્ડ હોય તો તમને દસ ટકા પ્લસ મળશે કે તમને તમારું ક્રેડિટ કાર્ડ હોય તો અમુક ઘણી બધી ફેસિલિટીઝ આપે એટલે આપણને એમે ઘણા ફાયદા થાય જો તમે યુઝ કરતા હોય ને તો એના બી તમને ઘણા બધા મોબાઈલ રિચાર્જ તમારો પર દે નો એક સેકન્ડમાં થઇ જાય છે. એટલે ઓનલાઈન ના બહું બધા ફાયદા છે એમ.
હમ્મ હમ્મ બરોબર છે એટલે આ જ છે કે અવે સુવિધા વધે ને તો થોડીક સતર્કતા પણ આપણને રાખવી પડે.
હા સાચી વાત છે.
હમ્મ થઈ ગયા તમારા ચા પાણી ના અ જમવાનું થઈ ગયું.
જમવાનું અમારે લેટ હોય આઠ વાગ્યે હોય.
અચ્છા તમારે તો ભાઈ આવતા હશે ને?
હા એ હા એ હોસ્પિટલ થી આઠ વાગે આવે પછી સાથે બેસીએ તમારે વેલું હોય?
હા એ અમે આમ તો જઈ ને તમારું?
હા તમારે સાત સાડા સાતે ઓકે હા.
જાય અમાર તો ચોમાસામાં વેલું થાય ચોવ્યા પણ પછી વેહેલા પોસિબલ થતા નથી એટલું બધું વહેલું જવાનું હોય. સાત વાગ્યા સુધીમાં મેક્સિમમ કોઈ પણ સીઝન હોય સાત વાગ્યા
એ ઘણું સારું સ્વાસ્થ માટે તો ઘણી સારી ટેવ છે પણ અમારે તે ફોલો થાય એમ જ નથી.
હા આપડે કહીએ પણ હવે અમે લોકો જમી લેઇ એટલે હું ને છોકરાઓ જમી લઈએ પણ મારા હસબન્ડ ને એ લોકો આવી જ સાડા આઠ નવ વાગે.
એ ને એમ જ થાય હ.
એટલે એ લોકો ના જલ્દી જમી શકે.
સાચી વાત છે તો તમે જમી લો શાંતિ થી બનાવી દો. હમ્મ હ હમ્મ હમ્મ આવજો.